હેલો, હેલો, અવાજ આવે છે?
હા, હા, મને તમારો અવાજ આવે છે મારો અવાજ આવે છે. તમને?
હા, ચોક્કસપણે આવે છે. તો કેવું છે તમને
હા, અમે બિલકુલ.
હલો અવાજ આવે છે? હા હું મજામાં છું તમે બોલ.
હા તો આજે આપણે એક ખેડૂત વિશે વાત કરીયએ પાકું ને.
હા.
હા તો હું કે છે હજી
હમમ.
ના તમે બ્લુ
એમ કે આપણે જોઈએ છીએ કે ખેડૂત વગર તો દુનિયા અધુરી કહેવાય એના વગર આપ આપણને જમવાનું ના મળે. જેટલા બી અનાજ, કઠોળ જેટલું બી વસ્તુ જરુરી જરૂરિયાત છે એક માણસને ઘર, મ મકાન, પાણી અને ખોરાક ની જ જરૂર પડતી હોય છે. અને ખોરાક ખેડૂત વગર ક્યાંયથી નથી મળતો આપણને આપણને ખબર જ છે. તો ખેડા ખેડૂત માટે ભાઈ ગવર્મેન્ટને પણ બો બધી સબસીડીઓઝ આપે છે જેમકે પોતાનું કામ લય શકે છે.
હા તમે બરાબર કેવ છો. એટલે તો ખેડૂતને દેશનો અન્નદાતા કહેવામાં આવે છે.
હા.
કે ખેડૂત વગર આપણે ખોરાક ના મળી શકે તો માણસ જીવી કઈ રીતે શકે. ખેડૂત છે તો લોકો છે. આવા બધા નારાઓ પણ બોલાતા હોય છે.
હમમ.
અને સરકાર પણ ખુબ સારો સપોર્ટ કરી રહી છે ખેડૂતને. પણ હાલમાં જોવા જઈએ તો પર્યાવરણનો પણ એટલો જ ઉપ ઉપયોગ થતો હોય છે ખેડૂત માટે એ જરૂરી હોય છે જેટલું પર્યાવરણ સારું હશે એટલે સારું ધૂપ મળતી હશે, વરસાદ મળતો હશે, પાણી તો પછી એ સારો પાક તૈયાર થશે અને ત્યારે જ આપણે શહેરો સુધી એ સારો પાક આપણને મળી શકે.
હા તમે બરાબર કીધું પણ હું તમને મારું એક એક્સપિરિયન્સ શેર કરું છું. કે હું જયારે નાની હતી ને તો હું મારા દાદા ભેગી ખેડતે ખેડૂતે અ ખેતરે જતી કેમ કે મ મારા પપ્પા, દાદા બધા કિસાન છે. તો અમારી ખેતર વાડી હોય. તો મારા દાદા જયારે મને લઈને જતા તો જે ખેતર માં જવાની મજા હતી તેમ પાક વાવવાની એક મજા હતી. એમાં આગળ ચોમાસી ચોમાસુ છે મોસમ. વરસાદ પડે, માટીની સુગંધ આવે પગ કિચડવાળા થાય લોકોને એમથી નવ ચીડ ચડતી હોય છે કે આવું બધી વસ્તુ શું છે? બટ મારો એક્સપિરિયન્સ કેહેવા માંગે છે કે ઇ માણસ હત દરેક માણસ ને એક વખત તો ખેતી કરવી જોઈએ ખબર પડે, ખબર પડે કે અનાજ કેવી રીતે આવે છે. કેમ કે તમે જોતા હશો કે શહેરોમાં લોકો જે ખાય છે એ વેસ્ટ કેટલું, ફૂડ વેસ્ટ કેટલું કરે છે. લોકો ઘણા મરતા હોય છે. જમ્યા વગર લોકોને બે ટાઈમ નું જમવાનું નથી મળતું અને ભાઈ એક બાજુ લોકો બેઠ એટલું જ ખાવાનું વેસ્ટ કરતા હોય છે.
ના તને સાચુ કવ છુ. એ ખેડૂત આપડી પાસે ખોરાક સારી રીતે આવે, એની માટે. ધૂપ વરસાદ ઠંડી ગરમી બધું સહન કરી લે છે. અને સારો એવો પાક તૈયાર કરે છે. અને એ પાક તૈયાર ખેતરમાં તૈયાર થઈ જાય.
બરાબર પછી પેલા ખે ખેડત